હલો. હેલો.
હા.
મજામાં છો બેન?
હા.
આજે હું પાણી પીવાનું મહત્ત્વ આ વિષય પર વી વિસ્કૃત માહિતી આપીશ.
હા બોલો.
આપને બધા જાનીએ ઈ છીએ કે જલ એ જીવન છે. પાની વગર પૃથ્વી પર જીવન શક્ય નથી. માનસ હોય પ્રાની હોય પક્ષી હોય કે ઝાડ હોય બધા જ જીવનમાં જીવન જીવવા માટે પાની જરૂરી છે. આપના શરીર માં લગભગ સાઠ થી સત્તર ટકા પાની હોવું હોય છે.
હમ.
એટલે શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ પૂર રોજ પૂરતું પાની પીવવું ખૂબ જરૂરી છે.
જો આપને ઓછું પાની પીએ તો શરીરમાં નબળાઈ આવે છે. હ.
આપણા શરીરમાં લગભગ સાઠ થી સ તર ટંકા પાણી રહેવું જોઈએ. અને હોય છે. એટલે શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ. તો જીવું પાણી ખૂબ એવું જરૂરી છે. શરી તાપમાન. પાણી આપણા શરીર. હમ. હ.
ખોરાક પચાવવામાં મદદ કરે છે. હ. હ.
શરીરમાંથી ખરાબ પદાર્થો. પસીના અને પિશાબ દ્વારા બહાર કાઢે છે. કિડનીને યોગ્ય રીતે કામ કરવા માટે પાણી ખૂબ જરૂરી છે. હમ.
ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે રોજ બેથી ત્રણ લીટર પાણી પીવું જરૂરી છે.
તો.
હમ. હ. ગરમીની ઋતુમાં વધારે. પસીનો થાય એટલે. વધારે પાણી પીવું જરૂરી બની જાય છે.
વ્યાયામ કરીએ અથવા મહેનતનું કામ કરીએ ત્યારે પણ. વધારે પાણી પીવું જોઈએ. સવારે ઉઠીને ખાલી પેટ. એક કે બે ગ્લાસ પાણી પીવાની આદત ખૂબ સારી છે.
આથી પાચન ક્રિયા સારી રહે છે અને શરીર. તાજુ રહી છે.
દિવસભર થોડું થોડું પાણી પીવું, પીતું રહેવું જોઈએ. તરસ લાગે ત્યાં સુધી રાહા નહી ન જોવી. સ્વચ્છ અને શુદ્ધ પાણી જ પીવું જોઈએ. ગંદુ પાણી પીવાથી કોલેરા, ટાઈફાઈડ, કમળો અને ડાયરિયા જેવો રોગો થઈ શકે છે.
હવામાન રોજ બદલાતું હોય,
હમ્મ.
સૂર્યપ્રકાશ હવામાનને અસર કરે છે. પવનની દિશા અને ગતિ હવામાન બદલ-બદલાવે છે.
આજકાલ ઘણા લોકો કોફી કોલ્ડ ડ્રિંક અને પોકેટ ના જોશ વધારે પી એ છે પન આ બધું પાની ના જ ગ્યા નહીં લઈ શકતું.
તાપમાન ગરમી અને ઠંડી દર્શાવે છે. વાદળો વરસાદની શક્યતા બતાવે છે. હવામાનમાં રહેલા વાદળ વરાળનું પ્રમાણ બની જાય છે. શિયાળામાં હવામાન ઠંડુ હોય છે.
છે.
ઉનાળા માં ગરમ હોય છે. વરસાદ માં વરસાદ પડે છે.
એટલે પાણી બચાવવું જોઈએ.
પણ જોઈએ નળ ચાલુ હોય તો તુરંત બંધ કરો. દાંત સાફ કરતા વાહન ધોતા અથવા કપડા ધોતા પાણી વ્યર્થ ન વહીયે. પાની
મુસાફરો પહેલા હવામાન જણાવ્યું જોઈએ. વાવાઝોડું ગંભીર હવામાન છે. થી દ્રશ્યો ઓછી થાય છે. હિમવર્ષા ઠંડા પ્રદેશોમાં થાય છે. હવામાન ખેતી ને અસર કરે ઠંડા માં ગરમ કપડા પહેરવા જોઈએ. વરસાદમાં છત્રી અથવા રેનકોટ ઉપયોગી છે. હવામાન બદલાતા કપડાં બદલવા જોઈએ.
પાની અમૂલ્ય સંપત્તિ છે. તેનો આદર કરો. પરંતુ પાણી પીવું અને પાણીનો એક એક ટીપું બચાઓ. સ્વસ્થ જીવન માટે પાની જરૂરી છે.
સ્વચ્છતા પર્યાવરણ સારા હવામાન મદદરૂપ બની છે. વૃક્ષો હવામાનનું સંતુલન જાળવામાં મદદ કરે છે. પ્રદુષણ હવામાન ને ખરાબ બનાવે. હવામાન વિશે માહિતી સમાચાર અને મોબાઈલ એપમાં જ મળી રહે છે. હવામાન જ્ઞાન રોજિંદા જીવન ખુબ જ ઉપયોગી છે.
અંતમા હુ એટલુ જ કહીશ કે પાની અમૂલ્ય સંપત્તિ છે તેનો આદર કરો.
હવામાનને સમજીને યોગ્ય આયોજન કરવાની કરવાથી સુરક્ષા અને સુવિધા વધે.
હવામાન એટલે કોઈ સ્થળની ચોકસ સમયની વાત તાવરણ ની સ્થિતી.
ખુબ સરસ વાત થઈ આજે. આ મને ખૂબ આનંદ થયો ફરી અને બીજા વિષય પર પન વાત કરશુ. આવજો.